તો હા હેલો કેમ છે?
મજામાં તું કેમ છે?
હા મેં પણ મજામાં તું તો ભૂલી જ જાય યાર કોલ પણ નહી કરે મને.
નથી ભૂલતી યાદ તું ક્યા તું કોણ યાદ કરે મને
મેહી યાદ કરી તો જ તો કોલ કરી તું થોડી ને મને કોલ કરી,
મેં પણ તો કરેલી હતી, ક પરમ દિવસે
કઈ નહી કરે તું, એ મેં કરું ત્યારે જ કોલ કરે તું.
ચાલું ને કોઈ પણ કરી દેવાનું.
હા, એ તો છે બતાવ ખાના ઉના બની ગયું તારું?
હા, ખાના બનાવીને બેસી લી છું.
ઓ શું બનાવી આજે
રોટલી બનાવી અને માછલી બનાવેલી,
ઓ મારે ત્યાં પણ બની ગયું.
રાત્રે તો પપ્પા લોકો રોટલી જ ખાય ને,
ઓ
વરસાદો માં તો રોટલી જ રાત્રે માંગે
તું મછલી ખાય છે ને
હા, હું તો મછલી ખઉં છું મને મારા ફેવરેટ છે. હા, મને ચિકન નહી ભાવે મને માછલી બહુ ભાવે
હા, મને ભાવે છે આટલું બધું ને નોર્મલ બધું ગમે છે.
રોટલી બનાવવામાં બવ મજા આવે વરસાદ ટાઈમમાં તો મોસમ સારું રહે ને
હા, રોટલા બનાવવામાં તને મજા
ગરમી માં નથી
હા, તો પણ ગરમી રે છે કે ઠંડી મને તો નહી ગમે.
શું કરું મારું કામ છે ને મારી બે બેન છે એને ની આવડે છે
ઓ તો એને શીખડાવ ને
આવડે પણ તો પણ નાટક કરીએ કરે ને,
હા, એ તો એટલે કરે છે કે કેમ કે તું જ છે ને એટલે
હા, એ તો છે મારા જવા બાદ એ લોકો કરશે.
હા, સારું ને એક જાય એક જાય પછી બીજા કરશે,
ઈજ થાય મારા ઘરે
હા બધા નુ ઘરે એજ છે.
બી પહેલા કોઈ જાય, પછી કિચનમાં પેર મૂકે
હા, એમ તો નથી કે નહી સંભાળે સંભાળી લે છે બધા.
આજે તું હું વડાપાવ બનાવેલી હતી.
હા હા વાહ મને આપી નથી
આજે મંગળવાર છે ને તમારા પપ્પા ના રાજા થાય છે, હાફ ડે થાય છે એટલા માટે મારે જીજુ લોકો પણ એને લોકોને પણ ખાવાનું હશે ત્યા, એલા માટે હું બનાવેલું
હા કેવું લાગ્યું બધાને?
બો ફાઇન લાગ્યો પણ થોડુંક બચી ગિયું છે.
અરે મને ખાવાનું મન થાય છે મને આપી દે ને.
તું આવી જા લઈ ખાવી લેજે
તું બવ નજદીક રે છે ને એટલે,
ચાલ તને પરમ દિવસ સે ખાવ લાવવીસ ખવડાવીશ,
હા હા ખવડાવજે
તને તો બવ બધું ખાવાનું ઈચ્છો થાય ને
હા, મને તો ખાવાનું જ ગમે રંગબેરંગો વાનગી મળે તો મસ્ત મને ખાવાનું મજા આવે.
ખવડાવા સિવાય કઈ સુજે છે તને?
કાંઈ નીએ એજ ખાઈ પી ને મરવાનું.
આટલી પાતળી તો થઈ ગઈ છે.
હા એ. બોલું હવે વધારે ખાવ છું ને એટલે જે લોકો વધારે ખાય ને એ લોકો ને દેખાય નહી એજ. મારું પ્રોબ્લેમ થઈ ગયું છે મેં વધારે ખાઈ લીધું છે એટલે.
હા મેં તો સુનેલી કે બધા લોકો ઘરે-ઘરે મહેમાન આવે છે, તો બોલે છે કી આટલી પાતલી કેમ થઈ ગઈ આટલી પાતલી કેમ થઈ ગઈ.
હા યાર મને પણ કેતા છે, પાતળી થઈ ગઈ મે મને ખબર છે મ મેં પાતળી નથી થઇ અમારે ફિટનેસ મેન્ટનસ છે.
ની યાર સાચે તું પાતળી થઈ ગઈ છે.
ની મને તો ની લાગતું એવું કઈ વજન કરાવવું પડશે મને.
હા વજન કરાવી લેજે એક બાર.
હા કાલે પણ એક ભા ભાવિ આવેલા હતા ને એ પણ કેતા હતા મને. કઈ થયું છે કાંઈ તને બીમારી વિમારી છે કાંઈ મે બોલી કાંઈ નથી છે એમજ.
જો કે ને બધા ને.
જરૂરી થોરી મને લે કે પાતળા થઈ જાય તો બીમારી થાય તો
નઈ બીમારીને નથી મતલબ ખાવા પીવામા ધ્યાન આપો.
હા ખાવામાં ધ્યાન તો આપું છું. હા એ છે કે રાત્રે ની ખાવું ક્યારે ક્યારે ખાવ ક્યારે ક્યારે ની ખાવું.
ની રાત્રે તો ખાવું જ પડશે ને રાત્રે જ તો આપણને ખાના લાગે છે.
હા બરાબર છે પણ મને ભૂખ નઈ લાગે છે હમણાં.
તારી મમ્મી તો તને પણ બઉુ ગુસ્સાતી હશે ને.
હા બહું ખીજાય પેલા પૂછી લે છે બધાને. કે જમવાનું છે કે કોણે કોણ કોણ જમશે કોણ કોણ ની જમશે. તે એજ રીતે બનાવે.
આજે શું બન્યું?
આજે તો ની ખબર મને પૂયછું પણ નથી સુું બન આજે એમ પણ મે ખાવાની મને ભૂખ લાગી છે.
હા મને પણ ભૂખ નથી જે મેં તો ખાના બનાવી દીધું છે. વડાપાવ રા વડાપાવ રાખેલા છે ને એજ. ખાવામા.
હા સારું ને એજ ખાવાનું આખા દિવસ.
પાવ ખાઈ લીએ તો પેટ તો ભરાઈ જાય ને.
હા મારી મોટી બેહેન છે, ને એને પણ વાડાપાવ બહુ ભાવે છે.
એ એને મેં એનું હું મારા હાથે ખવડાવીશ ઠી
હા તું ખવડાવજે આવ તું તું ક્યારે આવશ છે મારા ઘરે એજ ની ખવાય.
તો બોલાવે ની તો મેં ક્યારે આઉ.
મેં તો રોજે જ બોલાવું. મે બધાને બોલાવું એવું ની મળે કે કોઈ ફ્રેન્ડને ની બોલાવ બધાને બોલાવ કોઈ આવે તો સારું ને.
ઠીક છે, હું તો આવીશ.
હા આવજે ચોક્કસ વડાપઉ લઈને આવજે મારી બેન ખાવશે.
હા હું વડપાવ લઈને આવીશ. તો ચોમીન, પાસ્તા, બનાવીને રાખજે પાર્ટી કરીશું આપડે.
અરે બ બધાના માટે તો એજ જ બનાવું છું બીજા તો કઈ બનાવું જ નહી.
તને આ આ આના સિવાય કઈ આવડે?
હા કઈ નહી આવડે ચોમીન, પાસ્તા નુડલ્સ, પછી અ ચાય વગેરે ન બનાવી લઉં છું અને કોફી પણ આવડે છે એટલું નહી, ચાવલ વાલ કઈ નહી આવડે છે, દાલ વાલ કઈ નહી આવડે છે.
અરે તને ખબર છે ચાય તો મેન છે ને મહેમાન આવે તો પેલા ચા તો આપડે દઈએ
હા તો મેં નહી બનાવ ચાય જયારે મહેમાન કોઈ આવે તો મારી બેહેન ચાય બનાવીને આપી દે.
મેં તો તારા હાથે ચાય પીધે લી હતી ત ચાય બહુ ફાઇન બનાવે.
હા તો મયા હમ બધું ક્યારે ક્યારે મારું મૂડ હોય ત્યારે બનાવો એમ મે બો ઓછું બોલે ને ઓછું બનાવ મેં.
તું ક્યાં છે બહુ ગળગડ નો અવાજ આવે છે.
હા યાર એ જ મારા ફેમિલી માં તને તો ખબર છે બધા મારા છે અહિયાં એટલે.
ત્યારે ઘરે પણ મહેમાન આવેલા કે.
હા અમારી બેન આવેલી છે ને એટલે.
આયું તો
હમ તને ખબર છે યાર મારું ગ્રુપમાં મેસેજ આવી ગયું. કે છુટી છે કાલે
મેં તો કીધીલ્યું તું છુટી. રશે રજા જ રહેશે કેમ કે વરસાદો બહુ થાય તો.
હા તું એ સો ટકા સાચું કીધું યાર મારા મારા કાલે છુટી છે તો મેં તો ક્યારથી વેટ કરતી હતી છુટ્ટી મળી જાય તો સારું. કેમ કે હોમવર્ક બાકી છે ને એટલે
હા તારું તો હોમવર્ક બહુ વાકી ને એટલા માટે સારું થયું ને
તો હોમવર્ક જ કરતી હતી આજે મેં
સારું ને
હા હા. ઓર શું બતાવુ. છુટી છે, એટલા બધા હોમવર્ક છે. તું પણ આવે મારા ઘરે તે એક બે કરીને આપ મારું હોમવર્ક
હા હું કરીશ ને
હા એ એમાં શું હેલ્પ કરી શકે છે.
કોલેજ મે ચાલે એકબીજાની રેટિંગ
હા એમાં શું ચાલે એમાં એક તો મેમ સરપ્રાઈઝ ટેસ્ટ લઈ લે છે ખબર નહી પડે. એટલે ડર લાગે છે એટલે બધું કમ્પ્લીટ રાખવાનું. કોલેજ કામ સ્કૂલ વધારે છે સ્કૂલ કરતા પણ કોલેજમાં ડર લાગે છે મને.
તો તો અચાનક કે ટેસ્ટ લઈ લે મેમ તો બહુ ડર લાગી જાય ને.
હા યાર બહુ વિક લાગે મને. તને ખબર છે અચાનક થી કીધું કે ચાલો એ પહેલા ચેપ્ટર મે કીધું હતું ટેસ્ટ તો ત્રણ ક્વેશન આપ્યું મોટો મોટો. અને પછી બધાને લખવા કીધું ચાલો લાખો પો પો તતે કઈ પણ લખી દીધું અને મેમ લઈ લીધું. એટલું બધું ઈંગ્લિશ ની આવડે છે બધું ઈંગ્લિશ માં લખવાનું છે.
આવું જ થાય ઈંગ્લિશ છે ને એટલા માટે થોડું પ્રોબ્લેમ થાય. પણ કઈ નહી શીખી લે છે.
હા સ્ટાર્ટિંગમાં તો કોઈને પણ થાય ને હવે તો બે ત્રણ મહિના પછી તો બરાબર થઈ જશે તગ હા બધા લગતા લગતા
ઓનલાઇન ક્લાસીસ લેય લે.
હા વિચારું છું લેવું તો પડશે જ ઇંગ્લિશ ક્લાસીસમાં
ઘરે બે ઘરે બેસીને તો ઓનલાઈન ક્લાસીસ માં કેટલું ફાઇન બતાવે
હા એમ પણ તને ખબર છે આપડો એ આઈ છે ને તો એ પણ બહુ સારો છે. પણ શીખડાવે છે કઈ ને કઈ એ તો બહુ સારું છે એનાથી કેટલો ફાયદો થાય આપણને
બહુ ફાયદો થાય એતો મારા ઘરના તો બડા ભાઈ મોટો ભાઈ છે. મારા ઘરે અલગ ગાય છે એક બેન તો
હા એવું છે કઈ
હા એ એને પાસે બધુ સોલ્યુશન મળે
હા બરાબર છે મે એક તો મોટા ભાઈ ના જ જેવા જ છે બરાબર કીધું તું એ તો.
કેમ કે બધું જ બધું જ એને ખબર હોય છે.
હા એ સારું બધું કવાનુંય છે આ હા કોઈ સોલ્યુશન ની પણ આપે તો એ જ સોલ્યુશન કરીને આપે તારું બેંક નું મેટર થયું હતું એજ ક્યું ને.
હા એજ સોલ્વ કર્યું એજ એજ ક કે આવું આવું કરો ને તો થઈ જાય તો આવું આવુ જ કર્યું તો જ થયું બરાબર
તેનાથી આપણને ફાયદો છે આપણે કોઈ એના પર ડિપેન્ડ નથી રહેતા એને પૂછી લઈએ કોઈ ટેન્શન ની કોઈ કોઈ આપણને તાનો નહી મારે કોઈ કઈ નહી એ એ એસાન નની જત બતાવે છે આ આપણા માટે હેલ્પ કરે છે.
નઈ નહી એ તો બહુ સારું છે.
હા એટલે માણસ કરતા તો એ આય સારું છે.
હા સાચી વાત કીધી ને.
હમ્મ બરાબર ને કેમ કે માણસ લોકો જેટલા આપણું હેલ્પ ની કરશે એટલા બધા ને કેશે કે મેં કર્યું એનું હેલ્પ એનું કર્યું
આપણા આપણા ઘરે તો બહેનો લોકો ભાઈ એ લોકો તો બહુ ભાવ ખાવે છે.
અરે હા એ લોકો ને આવશે તો પણ એ લોકો ના પાડે કઈ પણ એટલે
એટલા માટે હું પણ એ એને જ ભાઈ બનાવી લીધી છું.
હા બરાબર મેં પણ મેં પણ વધારે મને કઈ પણ કામ રે છે એ આઈ થી પૂછી લઉ હમણાં ઇંગ્લિશમાં પ્રોબ્લેમ છે. કઈ ના કઈ એને પૂછું છું તો એ મને કઈ ના કઈ કી અને કી વર્ડ આપે છે તો મેં કરી લઉં છું.
હમ્મ ચાલ તો કઈ નહી સારું છે તો.
હા ચાલ તો ઠીક છે તું જમી લે પછી વાત કર અચ્છા બાય
હા એ જ.